હાલ હુ કરો પ્રતીક ભાઈ
બોલો બોલો સુરેશ ભાઈ મજા તો કયો
અરે એક નંબર તમારે હુ હાલે બાકી
જલસા
એવું છે હું કલેજ હું કેઈ
કોલેજ કઈ નય શું હોય જાયે ને આવીએ
એવું છે.
હા
હા હા હું કેય વરસાદ
વરસાદ તો નથી બૌ એટલો અય
હં હ
તમારે કેવોક સે
અમારે છાહતો હમણાં અઠવાડિયા પેલાં હમણાં અઠવાડિયાથી નથી
હમ
બોલો બોલો બાકી હું હાલે
મજા કોલેજે જાયે ને ભણીયે
એવું છે
ને ભેગી થોડીક સરકારીની તૈયારી કરીએ
ઈ એમ સે
હા હવે એમાં કાઈ નક્કી થોડુંક હોય ક્યારે એને મળી ગયા તો આપડા ભાગ
હા ઈ જ ને
એ તૈયારી કરીએ એટલે હુ કેવાય કે
હમ આમેય બીએસસી કરતા સ્ટુડન્ટ હોય નેએ ને તૈયારી કરતી જ રેવાય એમ
આપવી જોઈએ ને હવે પાછું કોમ્પિટિશને ય વધી ગયું
હા હા પેલા એટલુ કોમ્પીટીશન હતું નય
નતું એટલે હવે બધા એ હુ કેવાય કે હવે બધા સરકારી નોકરીની જ તૈયારી કરે એટલે કેટલા વિદ્યાર્થીઓ કેટલા કેટલા ફોર્મ ભરાય બધી જ જે ભરતી ને પરીક્ષા ને એવુ ને એમાં
હ હ
તો એમાં થોડુંક અઘરું તો છે પણ હવે
એવી રીત ના કરીએ
હા ઈ તો જો જીમાં ફાવ તુ હોય ને ઈ કરાય બીએસસીમાં ફાવતુ હોય તો બીએસસી કરાય હમ હમ
પણ હુ કેવાય કે સતત વાંચવાનું ને સાલુ રાખવું પડે એટલે થઈ જાય
ઈજ ને જો જીમા હાલતુ હોય ને એટલે કે બી એ સીમાં આવડતુ હોય તો ઈમા કરાય બાકી આપડે ઝા સરકારી નોકરીમાં કરાય કરી બાકી જો પછી પી એ તો આજે એ સરકારી માં ય નો સરકારી નોકરીમાં ય ભેગું નો થાતું હોય ને પછી તમ બીએસસી માં ધ્યાન નો દયો તો પછી બેય કોરથી રયો એમ પછી હુ કેવાય કે કેટી વેટી આવી ગઈ હોય તો આગળ જતાં પ્લેસમેન્ટમાં જ નોકરી મળે ને તો એ પછી હોય ને તો નો રાખે
નો રાખે
એટલે હેને ગમે એ હું કે એકમાં ધ્યાન દેવાય એમ એટલે દેવાય ઓલમાં તો હું કહેવાય કે ઓછો ટાઈમ એટલો બધો ટાઈમ ના દેવાય એમ
હા આપડે જી વધારે હોય એ પ્રમાણે કેટી તો જોકે હજી સુધી નથી આવી મને એટલે સારું છે
ના તો વાંધો નઈ
એટલે હું આપડે કેટી ન આવે કેમકે એવું કેટી તો ના આવે કેમકે આપડે થોડાક એક મહિનાની વાર હોય ને પરીક્ષા પેલા ત્યારથી ચાલુ કરી દઈએ શાનું
હ હા
એટલે થઈ જાય ભેરુ એમ પછી તો આપડે તો આઈ એમ પી કરવાના હોય કેમ કે આપડે તો પછી આખો કોર્ષ લઈને બેસીએ તો હોય નો ભેરુ થાય આપડા થી એટલે આપડે આઈ એમ પી કરતા હોય
એ ભેગું કોને થાય કે જે ઇને પહેલે દી્
હા ને બી એસ સીસ કરતા હોય ને એ લોકો માટે ને હજી હાલે.
કી તો આપડે તો શું કેવાય ગમેઈ આપડે મ મહિનાદીમાં વાસવા વાળા હી
હા કારણ કે આપડે તો તૈયારી કરવી કે પછી બી એસ સી નું વાસવું એટલે
હમ હમ.
હું તેની પ્રાયોરિટી તો વાસવાને એટલે સરકારી નોકરીની તૈયારી કરવામાં જ હોય. એટલે બી એસ સી હા આઈવી તી એટલી દીધી પણ હજી કઈ રીઝલ્ટનું ને એવું કાઈ થયું નથી
એવું છે.
કંડક્ટર નીમાં તો વારો આવી ગયો હતો પણ મારા ઘરના એ ના પહી કે મારા બાપા કે નહી એમાં નથી લેવુ
બાકી એમાં તો વારો આવી ગયો તો મારો
હ હ હા ભય ઈ એમ કેવાય કે એવી એક્ઝામ હોયને દેતી રેવાય એટલે આપણે ખબર
હા એટલે આપડે અનુભવ થાય એમ એક્સપિરિયન્સ થાય આપડે કે કેવી રીતે આવે બધી પેપર ને હવે તો શું કેવું આ માં પેપર ક્યારે કયા લીક થઈ જાય ઈ કાઈ ખબર રહેેતી નથી.
હમણા થયાને લીકુ-
હા બધી પ્રોટેસ્ટ ને બધી ચાલે હવે જે થાય ઈ
હમ ઈ તો પતી ગયું ને
હા વોતો સબ ખતમ હો ગયા
હમ હમ હુ કે પેલા આ શુકે એન સી સી માં હતા તમે
નય એન સી સી માં તો નતો હુંય-
કેમ કે શું કે એ એન સી સી માં રહેતા હોય ને એ અલગ અલગ આમ કેમ્પ કરે એટલે એને શું કે ન્યા હિન્દી બોલતા હોય ને એટલે હિન્દી બોલવાની ટેવ પડી જાય એટલે મન તમે આધડી હિન્દી બોઈલા ને એટલે મને એવું લાગ્યુ કે તમે એન સી સી માં
નહી નહી પણ હું પાછો ગુજરાતમાં મુળ વતન નઈ મારું
એવું છે?
હું આયા ગુજરાતમાં નાનો હતો, ત્યારથી આયવો. એટલે કે પાંચમુ છઠ્ઠો ભણતો ને ત્યાર થી એટલે હવે, ગુજરાતી તો આવડી ગયું.
પણ ક્યારેક ક્યારેક હિન્દી બોલાય જાય.
એવું છે, તો તમે શું કેઈ, ક્યાં તમારે રહેવાનું ક્યાં હે?
હું મુંબઈ રેતો મુુંબઈ.
એવું છે. તો પછી મુંબઈથી કેમ ગુજરાત?
એ પછી આય જમીનને એવું હતું મારું.
હ હ
પછી ટ્રાન્સફર મારા બાપાએ આય લઈ લીધું.
એવું છે.
બાકી મારા બાપા ત્યાં એક કંપનીમાં જોબ કરતા.
હ હ
પછી મારા બાપ દાદાજીની જમીન હતી ને
હ હ
એટલે પછી એ ટ્રાન્સફર લઈ લીધું.
શું કે દેવાની મજા તો કાઠિયાવાડ મજા આવેને.
તેહવારમાં જ મજા આવે હા તો કેઈ મારે તો એટલા વર્ષો થઈ ગયા એટલે હવે, તો ન વાંધો આવે. મુંબઈ તો હું જાઉં ક્યારેક ક્યારેક.
એવું છે.
પણ હવે, અહી રહેવાની મજા આવે, એ ત્યાં ન મજા આવે. કેમ કે અહી એટલું વાતાવરણ સારું
હ હ
ને ત્યાં હવે, શું કેવાય કે એટલું બધી પ્રદુષણ એ બધી વધી જાય. એટલે પછી વરસાદનુંને કઈ નક્કી ન હોય. જો આ વખતે કેટલો વરસાદ આવે. એ બધી વધઘટ કેટલી થાતી રહતી હોય એમ તો યા ગામડે રહેતા હોય, એને તો હવે સિટીમાં ન ફાવે.
હા, ઈ તો સાચી વાત છે.
એટલે હવે ન વાંધો આવે.
એ તો ઉધી ગયો આપણે મોટા થઈ ગયા હોય, તો વાત અલગ છે. બાકી નાની ત્યાં આવી જ હોય ને, તો બસ એ ટલે વાંધો નો આવે એમ.
ના
બાકી મોટા ન્યા ન્યા થયા હોયને, પછી તમે સી ટી માંથી ગામડે આવો તો ઈ નો ફા
હા, હું તો કઈક પાંચ કે છઠું ભણતો ત્યારથી ભણતો ને ત્યારથી જ આયા આવી ગ્યો. એલા હવે પાસણ બાસણ નું ન વાંધો આવે.
એવું છે. શું કે મુંબઈમાં આટો ક્યારે મારવા જાવુ.
હવે, તો આપડે દિવાળીના વેકેશનમાં હો
એવું છે.
હા, એટલે પછી એમ કે થોડાક દી રોકાવું હોયને, તો રોકાવા થાય એમ. વેકેેશન હોય, એટલે મારે બીજું વરહ
વેમ છે હ હ બીજું વરહ હાલે એમ ને
હા.
હું પ્રેક્ટિકલને બધું શરૂ થઈ ગયું.
અમારે તો પ્રેક્ટિકલ પુરા કરી દીધા હો.
પૂરા કર દીધા એવું છે.
ક્યારના અમારે પેલાને પ્રેક્ટિકલ જચાલતા એમ કે ફેકલ્ટી નથી ને બોટનીની એટલે પેલા કેમેસ્ટ્રી પૂરા કરી દીધા એટલે ફેકલ્ટી બોટનીની હાજર છે તો હવે બોટનીના એમ
એમ છે હ હ.
એટલે અમારે તો ક્યારના પૂરા થઈ ગયા હવે. ફોર્થ યુનિટ બાકી છે બે ત્રણ
અમારે હજી સરું જ નથી થયા કેમ કે એનું હોય ને કે અ કામ શરૂ રે રીનોવેશનમાં આવે.
અચ્છા લેબ રિનોવેશનમાં છેને?
હા, હા, હા, મહિના દી થી બને જ છે હવે ક્યારે શરૂ કરે કોને ખબર.
હા હવે કરશે જ ને હવે પરીક્ષા થોડીક નજીક આવતી જાય એટલે
દસમા મહિનામાં તો એક્ઝામ હે. એ તો જો એ હું કેવાય કે વધી વધીને છે ને દસ એટલે બે ના થઈને છે ને વીસ પ્રેક્ટિકલ આવે. વીસ પ્રેક્ટિકલ અઠવાડિયામાં બે પ્રેક્ટિકલ કરવાના હોય. એટલે હું કે આવે તા હુધિ લગભગ મને લાગે પતી જાહે એમ કેમ કે હું કે મહિના દી માં લગભગ આઠ ક પ્રેક્ટિકલ તો થાય જ ને એમ.
હા.
આઠ એક પ્રેક્ટિકલમાં ત્રણ મહિનામાં તો થઈ જાય ને.
હા, થઈ જાય હો.
ઇ જ ને.
હા બસ એટલા જ અમારે તો એક વાગ્યા નું છે બપોરનું.
બપોરનો એમ ને.
હા.
હું કે ખાઈ ને વાંધો આવે કે પછી?
હા ખાઈને નીંદર આવે પણ શું કરીએ? જોકે આપડે તો કોલેજ હું જાતો ને જેમ કે તૈયારી કરતું હોય એટલે કોલેજે તો ક્યારેક જ જાવ.
હમ્મ, હમ્મ.
ત્યાં મેં લેટર તો આપી દીધું કે સરકારી નોકરીની તૈયારી કરતો હોવા થી કોલેજે નહી પહોચી શકું.
એવું છે. હા એટલે પ્રાઈવેટ કોલેજ હે ને?
હા, પ્રાઈવેટ છે એટલે ના વાંધો આવે.
હા ઈ જ ને સરકારી હોય તો પછી ઈ તો ના પાડે ને.
હા એ તો ના પાડે તો પછી એવું હોય તો પછી એક્સનલમાં કર નખાય ને.
હા ઇ તો ઇ જ કરાય ને.
હા ઈ હવે પ્રાઈવેટ છે કોલેજ તો મારે નહી વાંધો આવતો એમ.
એવું છે.
ફેકલ્ટી ને બધા સારા છે એટલે ના વાંધો હવે રજા મળી જાય. હજી ક્યારેક એવું હોય તો જતો આવું એમ.
એવું છે.
કોલેજે એટલે વાંધો ના આવે ને કોલેજે શું ચાલે બધી ખબર રહેતી હોય આપડે.
હા, હા. એટલે શું કેવાય કે ટાઈમ કેટલા વાગ્યાનો છે બાર થી કેટલા વાગ્યાનો છે?
કોલેજનો ટાઈમ છે મારે એક થી ચારનો અને પ્રેક્ટિકલ હોય તો પાંચ વાગ્યા સુધી.
એવું છે તો પ્રેક્ટિકલ તો પૂરા એટલે ચાર વાગ્યા સુધી જ આવેને?
ચાર વાગ્યા સુધી જ હોય એમ.
એવું છે. અમારે હું પેલા ન્યા મે સેને વેરાવળ ભણતો ને
હા.
ત્યા જવામાં જ એવો જ ટાઈમ હતો કે અમારે થોડુંક વહેલું હતુંદસ થી ચાર હતું કોક દી દસ થી પાંચેય હોય. એમાં બધું પ્રેક્ટિકલ ને બધા લેક્ચર ને બધું આવી જાય એમાં એટલે હું કે અલગ અલગ દિવસે અલગ અલગ ટાઈમ હોય. અમારે એવું ફિક્સ ટાઈમ નતો કે શું કેવાય કે ચાર દસ થી ચાર વાગ્યા સુધી ભણવાનું એવું અમારે કઈ નતું અમારે અલગ અલગ બધી માટેમ દસ વાગે ખુલી જાય દસ વાગે શરૂ થઇ જાય. પણ ઈ હવે ક્યારે છોડે ન ઈ તો હું કેવાય કે બાર વાગે છોડ દે ને એક વાગે છોડ દે બે વાગે અલગ અલગ ટાઈમ હતો એમ ને અમા તઈ શુંકે કે શની-રવિ રજા હતી.
હા હા
ન્યા તો ઓસા બંક પસી અમિ ટ્રાન્ફર લઈને બાવદિનમાં આવ્યાની તો બંક તો વધી ગયા અમારે
હા એ તો
પ્રેક્ટિકલ હજી શરૂ નથી થયા ને ફિઝિક્સના લેક્ચર નતા આવતા એટલે ખાલી કેમિસ્ટ્રીનું લેક્ચર ભરવા જવાનું.
હા હા
એટલે થોડા બંક વધી ગયા.
હું કઈ બધું ત્યાં વરસાદ બરસાદ હું કેઈ તમારે
વરસાદ તો અહિયાં એટલો નથી.
હમ હમ હાલો પછી જઈએ ગિરનાર એકદી
હા કઈક પ્લાન કરશું હવે થોડોક વરસાદ આવે તો થાય ને આવા તડકામાં તો
મેં તો સાંભળ્યુ કે સુ કે ગિરનાર ઉપર વરસાદ શરૂ છે એટલે નીચે નથી કંઈ તળેટી ઉપર પણ ગીરનાર ઉપર તો વરસાદ શરૂ જ છે.
અરે વ તો અહીથી ઉપર જવું પડે ને ઉપર થોડુંક
હા હ
એટલે ઉપરના ભાગમાં હશે આમ થોડાક નીચેના ભાગમાં નથી એટલે પાછું ત્યાં હવે રજીસ્ટ્રેશનને એવું બધું કરાવું પડે.
હા મમ્મી હમણાં ગયા હતા ને એટલે હું કે કે રાતે તો ગિરનાર બંધ કરી દે
હા એવું બધી છે બધું ન્યા હવે
હાલો તો કંઈ વાંધો નિ નિરાંત થાય એટલે ફોન કરજો આપડે જાહું
એ ભલે ભલે નિરાંતના ફોન કરીશું
હા